કે
નમસ્કાર હું મજામાં તું કેમ છે કોઈ જામાં તને ખબર આજે આપડે કેટલા દિવસ પછી મળ્યા ને હા બોલ શું કામ બોલાવી હતી મને
એ
હ ને આજે તને આપણેે આજે આપણે પરિવાર અને સંબંધો પર
સરળ ચર્ચા કરવાના છે તું મારો સાથ આપીશ
હા જરૂર પરિવારે એ દરેક વ્યક્તિ ના જીવનનો સૌથી મજબૂત આધાર
હ
પરિવાર આપણને પ્રેમ સુરક્ષા અને સંસ્કાર આપે તમારા મ પ્રમાણે પરિવાર એટલે શું છે મારા મત પ્રમાણે પરિવાર એટલે એવા લોકો નો સમૂહ જે એકબીજાને પ્રેમ કરે મુશ્કેલીમાં સાથ આપે અને સુખ દુઃખમાં સાથ રહે
આજે સંયુક્ત પરિવાર અને એકલ પરિવાર બંને જોવા મળે છે તમે કયો પરિવાર વધુ સારો લાગે અથવા તમને કયો પરિવાર વધુ
ગમે બંનેના પોતાના ફાયદા છે સંયુક્ત પરિવાર બાળકોને દાદા દાદી નો પ્રેમ અને અનુભવ મળે જય્યારે એક જ પરિવારને નિર્ણય લેવાની સરળતા રહે એટલે તમારો કેવાનો મતલબ એવો છે કે બંને પરિવાર ફાયદા એ છે, કે સંયુક્ત પરિવારમાં બાળકો અને દાદા દાદી ન પ્રેમ મળે છે અને અનુભવ પણ મળે છે, અને એક જ પરિવારમાં નિર્ણય લેવામાં સરળતા રહ્યો છે, એવું કેવું છે તમારું સાચી વાત આજકાલ વ્યસ્ત જીવનશૈલી ના કારણે ઘણા લોકો એક જ પરિવાર માં રહેવાનું પસંદ કરે છે.
મને પણ એવું જ લાગે કે એકલ પરિવારમાં રહેવું વધારું સારું છે પણ તેના કરતાં તો
દાદા દાદી નો પ્રેમ જ નથી મળતો તે શું કરવું? હા પરંતુ પરિવારનો પ્રેમ અને એકલા જળવાઈ રહે, તે બધું મહત્વ વનું
હવે સંબંધોની વાત કરીએ સંબંધો આપણા જીવનમાં કેટલા મહત્વના હોય છે ને, હા, સંબંધો વગર જીવન અધૂરું લાગે છે. બધા માતા પિતા ભાઈ-બહેન મિત્ર અને સગા સંબંધીઓનો દરેક જીવનમાં વિશેષ સ્થાન હોય છે,
સંબંધો મજબૂત રાખવા જોઈએ તેના માટે શું કરવું જોઈએ? તેના માટે એકબીજાને સમજવા જોઈએ,
વિશ્વાસ રાખવો જોઈએ, ખુલ્લા દિલથી વાત કરવી જોઈએ,
તે જ આપણને સારું લાગે.
પણ ઘણી વખત તો ગેરસમજને કારણે સંબંધોમાં તણાવ આવે છે ને શું આ સાચું છે?
હા જે સમયસર વાતચીત કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ સરળતાથી ઉ
ઉકેલી શકાય, પણ માતા પિતાના જીવનમાં શું મહત્વ હશે?
માતા પિતા ને જો જેમ કે માતા પિતા આપણા પ્રથમ શિક્ષક છે. તેઓ આપણને સારું જીવન જીવતા શીખવે છે. આપણે તેમના માટે શું કરવું જોઈએ? તેવું શું કરીએ જેનાથી તેઓ
સુરક્ષિત રહે. તેમનું સન્માન કરવું છે તેમની વાત સાંભળવી છે,
અને વૃદ્ધા વ્યવસ્થામાં તેમની સેવા કરવી જોઈએ. પણ આજકાલ ઘણા બધા લોકો એકલતા અનુભવે છે ને, હા, સાચું કહ્યું તો બાળકો થોડા થોડા સમય પણ તેમની સાથે વિતાવે તો તેમને ખુબ જ આનંદ આવે છે.
ભાઈ-બહેનનો સંબંધ કેવો હોય છે? તમને શું લાગે છે?
તેમાં પ્રેમ હોય અને નાની મોટી ફેરફાર હોય. પરંતુ મુશ્કેલીમાં સમયમાં ભાઈ બહેન જીવનભર મિત્રો જેવા હોય.
બિલકુલ બરાબર કહયુ તમે તેઓ બાળપણ ની યાદો અને અનુભવો વહેંચે છે. મિત્રો પણ આપડે પરિવાર જેવો બની જાય. હા, શાયદ સાચો મિત્ર મુશ્કેલીમાં સાથ ઉભો રહે છે. પણ સાચો મિત્ર કેવી રીતે પસંદ કરવો જોઈએ? જે સારી સલાહ આપે, સારો માર્ગ દોરે, અને આપડી અસફળતા ને સફળતામાં ખુશ થાય તે સાચો મિત્ર. શું તમને લાગે, કે મોબાઈલ અને સોશિયલ મીડિયા ના સંબંધો પર અસર કરે છે, હા ટેકનોલોજી થી દૂર રહેલા લોકો જેમ કે સંપર્ક રાખવો સરળ બન્યો, પરંતુ તો ઘણી વાર પરિવાર સાથેનો ગુણવત્તા ભર્યા સમય પછી અલગ જ હોય,
એટલે તમારો કેવાનો મતલબ એવો છે કે ગુણવત્તા ભર્યો સમય ઘટી જાય. હા એકદમ સાચું પરિવાર સાથે ભોજન, સમય, અથવા રજા ના દિવસે મોબાઈલ થી દૂર રહીને સમય પસાર કરવો જોઈએ? તમને શું લાગે છે, દરેક પરિવારમાં મતભેદ થાય છે, તેને કેવી રીતે ઉકેલી શકાય? જેમ કે ગુસ્સા કરતા શાંતિથી વાત કરવી. એકબીજાથી વાત ધ્યાનથી સાંભળવી, અને તેનો સમાધાન કરી માર્ગ
કાઢવો.
ઓ તો માફી માંગવી અને માફ કરવું પણ ખુબ જરૂરી છે ને? હા, કારણ કે અહંકાર સંબંધોને નબળા બનાવે અને જ્યારે પ્રેમ સમજીએ
તેમને મજબૂત બનાવે તેમને મજબૂત બનાવે? પણ આજની વ્યસ્ત જીવન શૈલી માં પરિવાર સાથે સમય કેવી રીતે પસાર કરી શકાય? તમને શું લાગે છે. આ તમે મને થોક ડિટેલમાંજ જણાવી શકો? રોજ થોડો થોડો સમય કાઢીએ ત્યારે જેમ કે આપડે રોજે થોડો થોડો બેસીને સમય કાઢવો જોઈએ. તેમની સાથે વાત કરવું છે, બધા એ બેસીને ભોજન કરવું છે. ફરવા જવું જોયે, આનંદ લેવો જોયે, અને બધાની સાથે રમવું પણ જોયે. તેમાં બહુ મજા આવે અને તેનો હમ્મ સારું હમ્મ જીવન શૈલી ગુજરે છે આપણા પરિવાર ની.
તમને ખબર જયારે આપણે નાના હતા ત્યારે સાથ મળીને કેટલી બધી ન નવી નવી રમતો રમતા હતા, પણ આજેતો મો બાઈલ ના કારણે કઈ પણ નથી થતું, મોબાઈલ આવ્યો એટલે હવે બધ ધાએ રમવાનું છોડી દીધું છે, કઈ પણ વસ્તુ ન કઈ જોતા જ નથી બસ બધાને એક જ દેખાય છે, મોબાઈલ અને તેના પર સોશિયલ મીડિયા, ટેકનોલોજીનોજ ઉપયોગ અને તેના લીધે ઘણી વાર સંબંધો પણ ખરાબ થાય છે, તમને શું લાગે? મને
હા
તમને પણ એવું લાગે ને, કે બરાબર કહ્યું. હા આવા નાના પ્રયાસોથી સંબંધો વધુ ધાળ બને તે પ્રયત્નો કરવા જોઈએ, તમને શું લાગે છે? સાચી વાત, સમય સૌથી કિંમતી ભેટ છે. જે આપણને પરિવારને આપી શકાય.
આજે આપણા પરિવારને સમય આપવો તે સૌથી મોટી ભેટ છે. તમને એવું કેવા માંગો છો? હા હમ્મ તો આજે આપડે પરિવાર અને સંબંધો વિશે કે ટલીક મહત્વની ઘણી સુંદર વાતો કરીને મને ખુબ મજા આવી. તમને શું લાગે છે? મને હા મજા આવી ખો બહુ જ મજા આવી. અને પરિવાર સાથે વાત કરવામાં બહુજ મજા તમે તમારી પાસે ટાઈમ હોય તો તમે બીજા ઘણી વાર મને પરિવાર અને સંબંધો વિશે થોડીક હજુ માહિતી આપ હા જરૂર
હા કેમકે મને બહું ઘણું બધું તમારાથી શીખવા મળ્યું છે.
કેમ કે અ ટેકનોલોજી થી આપણા પરિવાર કેવી રીતે દૂર થાય છે ટેકનોલોજીને કારણે આપ તલા સંબંધો ખરાબ થાય છે કેટલીક વાર મતભેદ થાય તો ગુસ્સામાં નિર્ણયો લઈ ને આપડે જ આપડો પરિવાર ખરાબ કરીએ પછી આપણે એકલ પરિવાર સારો કે સંયુક્ત પરિવાર તેના વિશે પણ મને હજુ ઘન જણાવ છું ને ભાઈ બહેન પર માતા પિતા પછી મિત્રો એના ઘણા બધા વિશે મને જાણવજો ઉપરથી જયારે નાની મોટી તકરાર થાય તો આપણેે કેવી રીતે તેને સોલ્વ કરવી જોઈએ એ તેના પર પણ મને ઘણી બધી કે જો ને આજે તમે મારી સાથે પરિવાર અને સંબંધો ના મહત્વ ના ટોપિક પર મને ઘણું બધું જણાવ્યું તેના માટે તમારો ખુબ ખુબ આભાર. હા પરિવાર આપણને પ્રેમ સંસ્કાર અને આત્મવિશ્વાસ આપે
હમ
સંબંધો સાચવવા માટે વિશ્વાસ સન્માન અને સંવાદ અને સમય ખુબ જ જરૂરી છે.
હા તમે સ બરાબર કહ્યું ચાલો આપણે આજ જે આપણા પરિવાર
ને પ્રેમ કરીએ વડીલો નું સન્માન કરીએ અને સંબંધો ને મજ તો બનાવાનો પ્રયત્ન કરીએ હા આ સુંદર સંદેશ સાથે આજની ચર્ચા પૂર્ણ કરીએ તમારો ખુબ ખુબ આભાર. હા તમારો પણ આભાર. ફરી મળીશું આજે મને બહું મજા આવી અને નવું નવું જાણવા પણ મળ્યું. હા તને બીજું કઈ જાણવું હોય તો મને કેજે. મને ખબર હશે તે હું તને જરૂર જણાવીશ. હા તમારો આભાર. તમે મને જરૂર જણાવ જો હવે હું જાઉં છું.
ફરી મળીશું હા ફરી મળીશું આવજો.